હલો. હલો, અવાજ આવે છે? હલો. હલો.
કેમ છો બેન?
જ જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો?
મજામાં છું.
આજે આપણે કારોબાર અને વ્યવસાય વિશે વાત કરીશું.
ખૂબ સરસ વિષય છે. વ્યવસાય આપણા જીવન અને દેશની અર્થવ્યવસ્થા માટે ઘણો મહત્વનો છે.
શું આવે છે.
હા વ્યવસાયજી લોકોને રોજગાર મટે છે અને. પરિવારનું જીવન સ્તરમ ઊંચું આવે છે.
બિલકુલ અને આપણે જોઈએ તો. એકદમ સાચી વાત છે કે નાનો વ્યવસાય હોય કે મોટો વ્યવસાય હોય બધા જ સમાજને આગળ વધાવવા માટે કઈક ને કઈક યોગદાન જરૂરથી આપે છે.
તમે આ વ્યવસાય વિશે જાણો છો.
ઘણા પ્રકારના વ્યવસાય હોય છે. જેમ કે કિરાણાની દુકાન, કપડાની દુકાન, ખેતી, ડેરી, હોટલ, ટ્રાન્સપોર્ટ, ઓનલાઈન બિઝનેસ, અને કેટલાય નાના મો ટા ઉદ્યોગો પછી મોબાઈલની દુકાન અ અ ક વાસણની દુકાન, કપડા સીવાની. સિલાઈ સેંન્ટર, આ બધા એક કારોબાર અને વ્યવસાય વ્યવસાયનો જ ભાગ છે.
આજકાલ ઓનલાઈન વ્યવસાય ખુબ તેજી વધીયો છે.
બિલકુલ આપણે જોઈએ તો ઇન્ટરનેટ અને મોબાઈલનો. કારણે લોકો ઘરે બેઠા વેપાર કરી રહ્યા છે. કેટલાય સોશિયલ મીડિયા પર. વ્યવસાય વધારવા માટે એનો સારો ઉપયોગ કરી. રહ્યા છે ડિજિટલ ટેકનિકનો ઉપયોગ કરીને. પોતાના વ્યવસાયને આગળ વધવામાં અને સફળ કરવા માટે. એ ખૂબ જ અ સારું એક સાધન મળી રહ્યું છે.
પણ વ્યવસાય સફળ બનાવવા માટે શું જરૂરી છે.
આપણે જોઈએ. તો કોઈ પણ વ્યવસાયને આગળ વધારવા અને સરળ બનાવવા માટે. મહેનત, પ્રામાણિકતા, ધીરજ, અને ગ્રાહક સાથે સારો વ્યવહાર આ ચાર બાબતો વ્યવસાયની સફળતાનો આધાર છે.
હા ગ્રાહક અ ગ્રાહક સંતુષ્ટ હોય તો વ્યવસાય આપો આપ આગળ વધે છે.
બિલકુલ વધારે નફો કમાયા કરતા ગ્રાહકો નો વિશ્વાસ જીતવો વધારે જરૂરી હોય છે. જો તમે તમારા અહીં કોઈ પણ ગ્રાહક આવ્યો છે. અને તમે એને છેતર્યો તો એક વખત તો તમે તમારો સારો નફો લઈ લેશું પરંતુ એ તમારે ગ્રાહક નો વિશ્વાસ હંમેશ માટે ખોલી નાખશો એટલે આપણે ઈમાનદારીથી અને પોતાના ઉપર ગ્રાહક નો જો એક વત. વખત વિશ્વાસ જીતી લઈએ તો જ આપણે આપણા ધંધામાં. વધારે સમય સુધી ટકી શકીએ છીએ.
અમારા ગામમાં ઘણા લોકો નાના વ્યવસાય. થી સારું જીવન જીવી રહ્યો છે.
હા સ્વરોજગાર આજના સમયમાં ખૂબ જરૂરી બની ગયો છે. યુવા પણ નવી નવી કલ્પનાઓ સાથે સારો સ્ટાર્ટઅપ. કરી રહ્યા છે.
સરકાર પણ નાના નાના ઉદ્યોગ અને વ્યવસાય માટે સહાયતા આપે છે.
સાચું કહો છો તમે યોગ્ય યોજના અને સારા માર્ગદર્શન મળે. તો આપણે ઘણા લોકો સફળ ઉદ્યોગ. અ અને સારા વ્યાપાર. વ્યાપારી બની શકીએ છીએ.
સાચું યોગી યોજના બ અને માર્ગદર્શક માટે તો. ઘણા લોકો સફળ ઉદ્યોગ બની શકે. વ્યવસાય ફક્ત પૈસા કમાવાનું સાધન નથી. પણ સમાજની કરવાનો પણ માર્ગ છે.
બિલકુલ એકદમ સાચી વાત કરી તમે. જે વ્યવસાય લોકોની જરૂરત પૂરી કરે. અને રોજગાર પૂરો આપે તે સમાજ માટે. આશીર્વાદ સમાન બની રહે છે.
આદ વ્યવસાય વિશે વાત કરીને ઘણું શીખવા મળ્યું
કેટલી બધી બાબતો છે એના વિશે જોઈએ. તો સૌ પ્રથમ તો. પહેલાં આપણે બજારની જરૂરિયાત સમજવી જોઈએ. લોકો કયા ઉત્પાદનોનો વધારે માગણી છે. એની જાણકારી જુટાવી જોઈએ કઈ સેવાની જરૂરત છે. અને. એ પણ આપણે જાણવું ખૂબ જ જરૂરી છે જો આ બધી બાબતોને. સારી રીતે વિચાર કરીને પછી આપણે વ્યાપાર કરીએ. તો આપણે જરૂરથી વેપારમાં સફળ થઈએ છીએ.
ગીતા બહેન વ્યવસાય
ફક્ત પૈસા હોવાથી વ્યવસાય સફળ નથી થતો. આપણે પૈસાની સાથે સાથે. સારી વ્યવસ્થાપન સમયનો. સારો સદઉપયોગ મહેનત અને એક સારી યોજના હોય. તો જ વ્યાપાર સારી રીતે સફળ બની શકે છે.
એટલે ફક્ત પૈસા હોવાથી વ્યવસાય સફળ નથી થતો.
બિલકુલ અને ઘણા લોકો શર. નુકસાન સહન કરે છે. પણ આપણે નુકસાન થી કોઈ દિવસ નિરાશ થવું નહી કારણ કે. કોઈ પણ વ્યાપારની આપણેે જયારે શરૂઆત કરીએ તો થોડો ઘણો નુકસાન તો એમાં. થાય છે.
ઘણા લોકો શરૂઆતમાં નુકસાન નથા નિરાશ થઈ જાય છે.
બિલકુલ. વ્યવસાયમાં નફો અને નુકસાન બંને આવે છે. પણ સફલ વ્યક્તિ એ જ હોય છે કે જે હાર નથી માનતો અને ધીરજથી અને પોતાના અનુભવથી શીખીને આગળ વધે છે.
તમે કોઈ સફળ વ્યવસાયની કાર ઉદાહરણ આપી શકો?
હા. ઘણા મોટા ઉદ્યોગપતિ નાના સ્તરથી જ શરૂઆત કરી હતી. મહેનત દૂરદર્શિતા અને આત્મવિશ્વાસ ના લીધે તેઓ આજે આટલા સફળ બન્યા છે.
આજકાલ મહિલા પણ વ્યવસાય આ ખૂબ આગળ વધી રહી છે.
બિલકુલ એકદમ સાચું કહો છો તમે ઘરગથ્થુ ઉદ્યોગ, બુટિક, કેટરિંગ ઓનલાઈન સેલિંગ, બ્યુટી પાર્લર હસ્તકલા કેટલા બધા એવા મહિલાઓને આગળ વધાવાના અ એટલા બધા વ્યવસાય છે જેમાં મહિલાઓ આગળ સફળ થઈ રહી છે.
આથ પરિવારની આમદની પણ વધે છે અને મહિલાએ આત્મનિર્ભર બને જ છે.
બિલકુલ. આત્મનિર્ભરતા એ આજના યુગની સૌથી મોટી તાકાત છે. હું તો એવું માનું છું પ્રત્યેક છોકરી હોય કે મહિલા હોય એને આત્મનિર્ભર જરૂર બનવું જોઈએ પોતાના પગ પર જો ઊભી હોય તો એ સમાજને પણ આગળ વધારે છે અને પોતાનો પણ સારો વિકાસ કરે છે.
વ્યવ વ્યવસાયમાં ગ્રાહક સાથે સંબંધ કેટલો મહત્ત્વનો હોય છે?
ખૂબ મહત્વનો હોય છે. ગ્રાહક જો આપણા કામથી આપણા સર્વિસથી જો સંતુષ્ટ હોય તો તે ફરીથી આવે છે અને બીજા લોકોને પણ એ વ્યવસાય માટે સારો રેફરન્સ આપે છે એટલે આપણને ગ્રાહક ને સંતુષ્ટ કરવું એ તો બહુ જ જરૂરી છે.
એટલે નમ્રતા અને સાચી સેવા વ્યવસાય ની ચાવી છે.
બિલકુલ મધુરવાણી સમય પર સેવા અને ગુણવત્તા યુક્ત ઉત્પાદ વ્યવસાયને લાંબા સમય સુધી ટુક ટકાવવા માટે. અ સફળ અ બનાવવા માટે બહુ સારી ચાવી છે.
યુવા પીઢ માટે તમારો શું સંદેશ છે?
મારો યુવા પીઢી ને એટલો છે કે નોકરી સાથે સાથે સ્વરોજગાર વિશે પણ વિચાર કરવો જોઈએ. નાના વ્યવસાય થી પણ મોટી સફળતા મળી શકે છે. આજ તમારાથી આ વ્યવસાય અને પ્રમાણિકતા ઉપર વ્યવસાયમાં ધીરજ રાખવું સફળ થવાની ચાવી છે. આ વિષે વાત કરીને બહુ જ સારું લાગ્યો આજની ચર્ચા ખૂબ જ્ઞાનવર્ધક હતી. અ ચાલો તો ફરી આપણે જરૂરથી કોઈક વિષય પર જરૂરથી ચર્ચા કરીશું. તમે પણ અ તમારો ખ્યાલ રાખજો આવજો.